કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ બસ મજામાં તો આજે આપણે કઈ ટોપિક પર વાત કરવાના છીએ?
આ આપણે આજે અ લગ્નના અ લગ્નના પ્લાનિંગ વિશે વાત કરીએ.
અરે વાહ, બહ ઉપયોગી ટોપિક છે અને ઘણો જરૂરી છે. આજના જીવનમાં પ્લાનિંગ વગર તો કઈ થતું નથી અને લગ્ન તો બહુ મોટી ઇવેન્ટ કહેવાય. કોઈ પણ ફેમિલી માટે જ તો એ બહુ જ જરૂરી છે. તો અ સૌથી પહેલા તમને શું લાગે કે કઈ રીતે તે સ્ટાર્ટ કરવું જોઈએ લગ્નનું પ્લાનિંગ.
હા જો પેલું પેલું તો તમારે દીકરીના કે દીકરાના કોના લગ્ન છે એ જો એ તમારા એ તો નક્કી જ હોય એટલે એ પ્રમાણે પછી દીકરા ના હોય તો એ પ્રમાણે પ્લાનિંગ કરવાનું કે તમારે દીકરા માટે બી ખરીદી કરવાની અને સામે પાત્ર જે હોય એના માટે પણ અ બહુ માટે એના માટે પણ કપડા વગેરે પ્લાન કરવાના હોય મહેમાનો આવવાના હોય મેનુ પ્લાન કરવાનું હોય અને જગ્યા ક્યાં ખાસ તો હોલમાં કે કોઈ ડેસ્ટિનેશન કોઈ પર્ટિક્યુલર જગ્યાએ તમે બારગામ લગ્નમાં જવાના હો તો એ પ્રમાણેનું પ્લાનિંગ કરવું પડે અને અ પેલું ને વધારે મહત્વનું તો તમારે પૈસા કે તમારું બજેટ કેટલું છે એટલે એ પ્રમાણે તમે બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને એના વિશે તમે યોજના બનાવી શકો તો પહેલા તો તમારું બજેટ નક્કી હોવું જોઈએ કે મારી આટલી આટલા ખર્ચી શકવાની મારી ત્રેવડ છે કે હું આટલા ખર્ચી શકીશ કારણ કે જે તમે નક્કી કર્યું હોય એનાથી થોડું તો વધારે થાય જ એવું જરૂરી નથી. કેટલાની અંદર જ બધું થઈ જાય ઓલવેઝ એનાથી વધારે જ થાય હા, એટલા માટે એ તો વધારે મહત્વનું છે એટલે તમારે બજેટ બી પ્લાન કરવું પડે એ સૌથી અગત્યનું પગલું છે તમે શું માનો છો?
હા હા એકદમ સાચી વાત છે. બજેટ પ્લાનિંગ તો સૌથી પહેલું જ સ્ટેપ છે. અને એમાં ઘણીવાર થાપ ખાઈ જાય છે લોકો અને ઘણી મોટી થાપ ખાઈ જાય છે. અ ઘણી વાર એવું જોવામાં આવે કેવુ છે કે બજેટ દેખાડામાં ને આને આટલું કર્યું તું તો મારે પણ એટલું કરવું પડે એમા બીજા કોઈ સગાએ બસોને બોલાવ્યા ચારસો પાંચસોને બોલાવ્યા તો મારે પણ એટલા ગેસ્ટ રાખવા પડે એવી ચરસાા ચરસી કે દેખાદેખીમાં કે હું પાછળ ના રહી જવું જોઈએ. એવી લાગડી ને એ. તે લોકો. મહેમાનોનું લિસ્ટ પણ લાંબુ કરી દેતા હોય છે અને એને લીધે બજેટ પણ ઘણું લંબાઈ જાય છે. છે અને એમાં પછી ઘણી વાર એવું મે જોયું છે મારા સગાવાલામાં પણ બે ત્રણ કેસ એવા થયા છે કે પછી જે પોતાના ઘરમાં રહેતા હોય
હમ.
લગ્નમાં ઘણો ખર્ચો થઈ ગયો હોય કે પછી એની દેવચૂક તે કરવા માટે. એ ઘર વેચીને પછી તમારે ભાડેના ઘરમાં જતા રહ્યા છે લોકો. તો આ તો એક જાત ની મૂર્ખામી જ કહેવાય ને. શું લાગે તમને?
હા હા ના એવું તો ન જ થવું જોઈએ એટલે પે આપણેે તો કહેવત છે ને કે તમારી તમારી ચાદર જોઈને જ પગ ફેલાવા જોઈએ એટલે તમારું જેટલું બજેટ છે એની અંદર જ પછી ભલે કપડાં ની ખરીદી હોય તો દાગીનાની ખરીદી હોય મેન્યુ પ્લાનિંગ હોય કે મહેમાનોને અ તમારે આમંત્રણ આપવાનું હોય કે જે પણ હોય કે ઉતારો આપવાનો હોય કે તમારા મહેમાનો આવવાના હોય તો એને ક્યાં ઉતારવા પેલા તો એવું હતું કે તમે ઘરમાં બધું વ્યવસ્થિત થઈ જતું અને બધાનું સચવાઈ પણ જતું પણ હવે એવું નથી એટલે એના માટે પણ એ બધી વ્યવસ્થા કરવી પડે ઉતારાની વ્યવસ્થા કરો એ લોકોનું ધ્યાન રાખો એ લોકોને અ જે ઘર હોય કે એનાથી જે લગ્ન ન જ્યાં નક્કી થયું હોય એ જગ્યા જ્યા લઈ જવા લાવવા ઈ બધું પણ બહ અ બહ પ્લાનિંગ માંગી લે છે. એના માટે બરોબર. અ તમારી પાસે અ સગા તમારા કુટુંબીજનો નો પણ સપોર્ટ હોવો જોઈએ અને સા પૈસા પણ તમારે તમારી યોજના પ્રમાણે જો પ્લાન કરો તો મને લાગે છે તમે સરસ રીતે પ્રસંગ કરી શકો ખરા.
હા બરાબર છે સાચી વાત. છે એટલે સૌથી પહેલા તો ફાઈનાન્સ પ્લાનિંગ થઈ ગયું. કે એમાં આપણેે અ એક એક ગણતરી એવી પણ મૂકે છે ને લોકો કે તમે જે એન્યુઅલ ઇન્કમ હોય તમારી
હા.
એના તમે પાંચ ફાાઈવ ટાઈમ્સથી વધારે તમે એક ઇવેન્ટમાં ખર્ચો લગ્ન જેવી તો એન એન. એન થી વધારે ના ખર્ચાય.
બરાબર.
એટલે અ સોરી એન્યુઅલ કે માસિક એવું કંઈક છે ખરું. એ હું રેશો ભૂલી ગઈ છું. પણ એ રીતનું કઈક અમે જોયું તું ખરું કે એનાથી વધારે આપણે એક દિવસની ઇવેન્ટમાં કે બે દિવસની ઇવેન્ટમાં એટલું ખર્ચીએ તો એ બરાબર નથી એમ. ટલે એના પ્રમાણસર જ આપડે જે આવક છે એના પ્રમાણસર આપડું અ લગ્નનુ ખર્ચો હોવો જોઈએ અને ત્યાર પછીની વાત બતાવે છે કે આપડે અ પેલાં તો સૌથી પહેલાં હવે તો એ જ કે આપડે પહેલાં વેન્યુ બુક કરી દેવુ પડે બાકી એક દિવસની ઘણા બધા લગ્નની સિઝનમાં તો એક દિવસે કેટલા બધાયનાં લગ્ન હોય તો વહેલો તે પેહલો એ રીતે તે જે વેહલુ બુક કરાવે એ ફાવી જાય એટલે મોટે ભાગે લોક કો અવે તો એક એક વર્ષ પહેલા લગ્ન નક્કી કરી નાંખ તા હોય છે કે આ દિવસે કે આ તારીખે આપણે લગ્ન કરીશું અને બુકિંગ પણ એ વાડીનું કે હોૉલનું કે એ સ પેલું ઓપન જે પાર્ટી પ્લોટ હોય એનું એ રીતે થઈ જતું હોય છે, એટલે ડાઉન પેમેન્ટ આપ આપી દેવાનું એમાં. અને પછી જો ધારો કે આપણે કેન્સલ કરવું પડે તો પછી એટલું જાય. પણ આપ આપણને જોઈ તો દિવસે જગ્યા આપણને મળી જાય એ ગેરંટી રહે.
બરાબર હા હા હા એટલે એ પણ જગ્યાનું જગ્યાની પસંદગી પણ બહ તમારું મીન્સ એના માટે પણ તમારે ઘણું બધું વિચારવું પડે, કારણ કે જો બંધ હોલમાં હોય ને. લગ્ન, તો સરસ રીતે કારણ કે તો ઓછા બજેટમાં પણ તમે જો આગળ ગ્રાઉન્ડ રાખો તો એના માટે ડેકોરેશનનો ખર્ચો વધી જાય, પછી બેસવાની એરેન્જમેન્ટ કરો અને બધું લાાઈટિંગ ને જે બધું કરવું પડે, એ બધાનો ખર્ચો એમાં તમારે પછી ઉમેરો થતો જાય, એટલે મારી દ્રષ્ટિએ કારણ કે મારી દીકરીના ને અમારા કુટુંબમાં જોયેલા છે કે હોલ હોય એ વધારે સારી પસંદગી છે, મને એવું લાગે છે, કારણ કે હોલને કારણે અને ઘણી વાર એવું પણ થાય છે મુંબઈમાં. અને ઘણી ઠેકાણે કે વાતાવરણ અચાનક બદલાઈ જાય. વરસાદ આવે, કા તો વધારે ઠંડી થઈ હોય કોઈ પ્રદેશમાં તો ત્યારે પછી આ ઓપન જગ્યામાં જે આપણે રાખીએ લગ્ન, તો એ આપણને તો બધું પ્લાનિંગ કરવામાં મુશ્કેલી પડે, પણ સાથે સાથે આવનાર હોય, જે બધા મહેમાનો. એ લોકોને પણ તકલીફ ના પડે, એનું ખાસ ધ્યાન રાખવું પડે.
હા હા એ આ વાત એકદમ સાચી કરી કે વાતાવરણમાં રધાર્યા ફેરફારને લીધે ઘણી વાર ઓપન જગ્યામાં જે લગ્ન કે બીજા પ્રસંગ રાખ્યા હોય તો ઘણું અગવડ પડે છે મને પોતાને આવો અનુભવ છે.
હા મને પણ મને કૌ છે એવું.
ન દીકરીનું લગ્ન હતું નવેમ્બરમાં તો નવેમ્બરમાં તો, મોટેભાગે વરસાદ તો જતો રહ્યો હોય, આપડે દિવાળી પછી છી રાખતા હોઈયે. કારતક માકસર મહિનામાં, તો ઓપન જગ્યાએ રાખ્યું હતું પણ એટલી બધી એ ત્રણ દિવસ જે ત્રણ દિવસ એનાં લગ્નનો બધા પ્રસંગો હતા, એ ત્રણે ત્રણ દિવસ એટલો બધો વરસાદ. કે પછી એમણે છેલ્લી ઘડએ બધું વેન્યુ શિફ્ટ કરવું પડ્યું કોઈ હોલ બુક કરવો પડ્યો. અને પછી બધી વસ્તુ આ રીતે થઈ ગઈ એમ, હા બધા કપડાં પણ ગંદા થઈ ગયા. પેલું આપણેે પાર્ટી રાખ આખી જ હોય ગરબા પાર્ટીને આવું. તો પછી લોકો નાચવાનો તો ખરા જ બધાના નીચેના કપડાં કાધવવાળા, એટલે એ રીતે પછી બધું મેરેજમાં તો એ રીતે ના ચાલે ને એટલે પછી મેરેજ માટે હોલ, લીધો પછી અને એમાં
હા હા મારી દીકરી ના લગ્ન વખતે પણ એવું થયું હતું. કે અમે ફેબ્રુઆરી મહિનામાં તું એનો રિસેપ્શન. અને એજ દિવસે, નોર્મલી મુંબઈમાં ક્યારે એવી રીતે ફેબ્રુઆરી મહિનામાં વરસાદ હોય, એવું શક્ય નથી. વરસાદ ની તો જૂન મહિનામાં છે. પણ એ વખતે ફેબ્રુઆરીમાં. મને બરોબર યાદ છે અઠવીસ ફેબ્રુઆરી હતી, અને સાંજના ટાઈમે, છ વાગ્યા રિસેપ્શન હતું અને સાડા ચારે જે વરસાદ શરૂુ થયો, અમે તો હોલમાં રાખ્યું હતું સારું હતું પણ ખાલી કેટરિંગ નું થોડુંક અમે બહાર અ ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું. પણ તરત વળી કેટર ને પણ ખબર પડી ગઈ એટલે એને તરત બધું અંદર લઈ લીધું. એટલે એ સારું પડ્યું નઈ તો ખરેખર અમને લોકોને પણ બહુ ચિંતાજનક અ સ્થિતિમાં આવી ગયા હતા કે કેવી રીતે પ્રસંગ અ પાર પડશે એવું થયું હતું.
બરાબર સાચી વાત છે સારું થયું એ તો ચેન્જ થઈ ગયું તો. પણ ઓપનમાં હોય. તો તો અઘ્રું પડે જ. એટલે આ એક અગત્ય નો મુદ્દો થઈ ગયો. પછી બીજું એ છે કે આપણે જે ફૂડ પ્લાનિંગ તમે મેન્યુ કીધું. તો આજકાલ તો કેટલી બધી જાતના બધી વાનગીઓ રાખવામાં આવતી હોય છે કાઉન્ટર ઉપર અને જુદી જુદી જાતની આમ પહેલાં ચા્ટ કાઉન્ટ ટર હોય કે પછી કોન્ટિનેન્ટલનું હોય. સાઉથ ઇન્ડિયન નું હોય. એવું બધું હોય અને પણ ઘણી વાર એવું થાય કે જે ગેસ્ટ હોય એ બધા ખાઈ ખાઈને અ મતલબ એટલું બધું ખાવાનું હોય ને કે શું ખાધું એની કંઈ પછી યાદ પણ નહીં રહે અને એની કોઈ એમ અ મજા ના આવે. એમ બધું થોડું થોડું થોડું થોડું ખાય એના કરતા એક અ ઓ ઓછું રાખ્યું હોય. કદાચ નંબર ઓફ આઈટ એટટેમસ. પણ અ વ્યવસ્થિત રીતે ખાઈ શકાય એ રીતની અરેન્જમેન્ટ હોય ને તો મને એ વધારે પ્રિફ
હા અને હા અન્ન નો બગાડ પણ ન થાય ખાસ તો એ છે આપડા જે આપણા જેવા ભારતીય કૃષિ પ્રધાન દેશમાં અન અન્ન તો બહુ મહત્વની વસ્તુ છે. જ્યાં લોકો ઘણા આપણને લાગે કે ભૂખે મરતા હોય અને ત્યાં આપણે જો અન્ન વિચારીએ જ નહીં અને એનો બગાડ થાય તો એ તો સારી વાત નથી.
હમ્મ હમ્મ, બરાબર છે.
એટલે મેનુ ની પસંદગી પણ બહુ અ તમારું મીન્સ વિચારીને કરવી પડે એવું છે.
હા હા હા, સાચી વાત છે અને જે આવનારા મહેમાનો છે જેમ કે આજકાલ એવું જોવામાં આવે કે જે બોમ્બે, દિલ્હી જેવા મેગાસિટીમાં રહેતા હોય તો એ છોકરાઓના જે ફ્રેન્ડ સર્કલ હોય એ પણ થોડું અ આપણી કમ્યુનિટીને નહીં હોય બધા એમ ગુજરાતી નહીં હોય. પંજાબી હોય સાઉથ નય હોય બિહાર બાજુના હોય એટલે એમને હા આપણે પછી ગુજરાતી જ મેનું રાખીએ. તો એ આવનાર મહેમાનો કદા એટલ એન્જય ના કરે. કરી શકે, ફૂડ, એટલે મહેમાનો કોણ છે અ ઘણી વાર ફોરેનર્સ પણ હોય છે. લગ્નમાં, આપણા ગેસ્ટ હોય ઇન્વાઈટ ટી તરીકે. તો આપડે દરેક જે આવનાર મહેમાન છે એમની એ કંઈક ને કંઈક તો ખાઈ શકે શાંતિથી પોતાની ચોઈસ નું. એ રીતનું થોડુંક પ્લાનિંગ આપડું હોવું જોઈએ.
બરાબર છે. હો, હો.
ગામડામાં જ રહેતા હોય ને આજુબાજુના જ બધા હોય સગાવાલા તો ચોઈસ બહુ સિમ પલ થઈ જાય છે. પણ આ આ રીતે થોડા આગળની જગ્યાના લગ્નમાં આ રીતનું કન્સિડરેશન આપડે મહેમાનો માટે રાખવુજ પડે કે જેથી એ લોકો ભૂખ્યા નહીં જાય એમ આપડા
હા હા બરાબર છે. હમ્મ. હા, એના પછી મને લાગે છે કપડા અને દાગીના એ પણ બહુ બહુ વિચાર માંગી લે છે કે ક-કપડા નું પણ આજ કલ ડિઝાઇનર કપડાંઓનું લોકોને મીન્સ યુવા વર્ગને ખૂબ જ વળગણ છે. અને એના માટે એ લોકો અહ અંધાધુંધ ખર્ચો કરે છે.
હા હા સાચી વાત
હા, અરે ખાસ તો પછી જો અગર દીકરી ના હોય તો અહ બ્રાઈડને તૈયાર કરવામાં એટલે નવ વધુને એના એને તૈયાર કરવામાં મેહંદી અને અહ બ્યુટી પાર્લરનો એ બધો ખર્ચો તો અહ પૂછવાનું જ નહી જાણે તમે આમ પાણીની માફક તમે વાપરી શકો. એટલે એવું છે એટલે એના માટે પણ તમારે ખુબ બધ ઘણી બધી જગ્યાએ તમારી તપાસ કરી, અને પછી તમારા બજેટ પ્રમાણે અને શું સારું લાગે એ પ્રમાણે તમારે વિચારવું જોઈએ.
હા બરાબર છે અને એકવાર ટ્રાયલ પણ જેમ કે બ્યુટી પાર્લર વાળા હોય જે કોઈ, હા એની પેલા એક ટ્રાયલ લેવી પડે. ત્યાં તો આપડે સગાઈ નો ફંક્શન રાખ્યું હોય તો એમાં આપણે પહેલાં ટ્રાયલ લઈ લીએ. તો આપણને ખ્યાલ આવે કે લગ્ન જેવા મેઈન ઇમ્પોર્ટન્ટ ફંક્શનમાં આ રીતે નું આપણને ફાવશે કે નહીં ઘણીવાર બંને મતલબ પાર્લર વાળા ઘણા સારા હોય